તો ખ હા હા ઉપર, કેમ છે મજમાંની બ રેડી વાહા અને ભગવતીને બધા હારું હા હારું
ભગવતી બેન હું કરે?
ભગવતી બેેન તો ફોમ ભરે છે ને એ ઓલા વાળમાં હેર સ્ટાઈલ કઈક મશીન લે લેવા જશે એક બેન ઘરે ને એવું બધું છે પાર્લર નું
એવું છે એવું છે.
જોલીબન હમ ઓલા ન ઓેપ નું મશીન લઈને આવીશી શું કે વા સ્ટેપ કરશેવધી
કોન એકે રો એચ્યારે
ભાગુંને
ભાગું ને.
હે હ
થઈજું?
હા થઈ ગયું. એટલે બાકી છે હજી તો હજી તો કરશે હઅ હા બાકી છે હું તા.
પછી કોને કરવાનું છે.
પછી તો રમીલા ને કેય છે કે મારે કરું
રમીલા ને.
હ અ.
પછી આપડે કરાયશું.
હા હા વારો આવશે તાર કરાવશે નકર પછી કાલ
હા કાલ કરાયશું.
હા તો ચ્યાર તો વાગી ગયા ચાર ઉપર થઇ ગયું હે.
હા.
સાડે પાંચ વાગે તો ઘેર જવાનો હા. એવું સે.
એવું સે.
હા પ્રેક્ટિસ કર કરજે હો.
હા ઓ કરવાનીસ હોય ને.
તાર થઈ જી બેન વાત હે લાઇવા નહી એર સેપની ઓલું ઓલું સે ને.
હલો. હલો.
આવજે હોસ થોડાક દિવસ હશે એટલે આવજ તો આપડે એમાં સરકારી સહાય નો લાભ લેવો પડે ને. સલટી મળે હા અહિયા હે હા કઉશ ગાડીએ તો તમારે કાયમ જવાનું જ હોય
હા દાડિયા તો પછી જવાનું જ હોય.
હા સા તો સોઠ હોય ને હે
હા.
શું તમો મિજયા છે.
ફાગું રાઈખુ. હા.
તાર મમ્મી ને હ અ તો તાર મમ્મી ન ઘેર સે.
હા હું મમ્મી હા ઈ બધા ઘેર છે. આજ વાડીયે જવાનું તું પણ વરસાદ આવી ગ્યો એટલે ઘેરસે બધા.
હા. આ પણ આવા વરસાદ માં તો કઈ નિંદાય તો નહી કાઈ માંડવી નીંદી તી કે કપા.
માંડવી વાઇવી.
હ અ હ.
બે વાર ની અદાયગી.
દેવાની થાય.
હ અ સન્યાડો અકાજો બે વાર.
હમણાં દાડિયા કર્યા છે ને તો નિદાય ગઈ.
બરાબર
આ તમે હું
ઓલું હા અમે કપા વાયા છે
કપા વાયવા.
હ અ. એટલે તો કઈ કે આ કોક ની મજૂરી કરવા કરતા છે ને આવો ધંધો વીખી જવાય. એટલે આપડે એનો લાભ લઈ લેવાય પૂરો આપડે કામ તો આવે.
દાડિયે તો નો જાઉં પડે હા દાડિયત નો જાઉં પડે.
હા. હા ભગવતી બેન આવે છે એક સ્ટેપ કરવા હા ત્યા આવશે તું તારે નેક સ્ટેપનુ શું થયું હે હવે જો હે હેર સ્ટેક થાય સે હવે. શીખવાનું હોય તો આ બાજુ આવી જાવ.
હા આવીનેે આવીે એ. હેલો! એલ બીજ
હજી તો વાર હે
બોલો ની? નઈ કાલ તો દાડિયા જવા છે. મમતી આવે?
હમ હમ
હ
બધી આવે છે. બધી બનો આવે છે શીખવા.
મમ તીજો આવે છે ફોન લઈને.
એવું છે? હમ
હલો!
હાલો, હે
બોલોવ ને સાંતુબે ન?
હમ એટ છે
હાલો,
એક સ્ટેપ હોય. ચાર પાઠ પાડવાના ને એ રીતે તમે?
હાલો હા આવે ને.
ત જો છો ના
હ
હમ
બોલને
એમકમ ચલી પાલે મરે ગુસી ગ કરાવ્યું?
હે?
કેટલી વાત કરાવ્યાં હમ આજરા ઓ નાખ હોય થોડાક સફેદ વાળ હરખા થઈ જાય. હા મગજ ગરમી હ એને કેવાય ને તો જો મ
હાલો
અને ત કેટલી વરાળું નીકળે કેમાં? હા હા હા હા થોડું લીલું બીજું હોય તો એમ થાય કા? લી લુ તો નાથી. મારા આઈ સહિક વાડે ને, જે મમ્મી મને કે ફેસપેક નુ મસ્ત એવું કે ઘર ની એડી હા અહ અને તમારી આવડે કે એ કહે આહા અહ એને નિ આ સ્કૂલ માં શીખવાડે હ અહ મીન્સ આ સ્કૂલ માં ઓ હા સા સે વાત સ્કૂલ નિખવાડે કે નહી મે કીધું કે હાલો બીજાને બોલી કે લઈ ગઈ ને મેં કીધું હા. હમ્મ.
ફોન નંબર કી આઈ.
હા પણ એનેશે ને ઓલા ત ભીરતી લાલ લીધું કાને મળે કે નહી સાતસો રૂપિયાને મળે કોન ને. હા હા એઈ વાત્યા વાળ ના. એ બે ભેગા લઈએ ને તો હજાર રૂપિયા બે ના. ને એક થી અલગ થી લઈએ ને તો સાતસો રૂપિયા એ કે. એમ કેતીને ગઈને કે નહી સો વાત એતે. એને તો બે વરોથી શીખવાડેનેં પાર્લર ને. હમ્મ અમ્મ આ એસ ને મેં ફોન કર્યું થું પ્રણી નો હયલું ને એ અઢાર વર્ષ નો થઈ ને એટલે એને તો મહેંદી હોત બહ મસ્ત હ હા એમ જ ને એમ. ન્યા એને એને પણ અહ મેન સબ્જેક્ટ પાર્લર નો છે. એમ સે ન્યા હાલો.
હું કરા? હલો.
હા સો ના સ્ટેપ કરે ને એ સોસ.
થે ગયું સાગુન.
ના રે ના હજી તો બસ સ્ટાર્ટ કર્યું છે.
એવું છે.
હમ્મ અમ્મ અભી સ્ટાર્ટ કર્યું છે. વા
તમે કરો કે?
નાહી ભગવતી બેન કરે છે.
તમે જઓ?
આસ હ હ એમ નથ આવાના. ઓનું કાર્ડ કઢવા. હા, આવશે આવશે.
આવી સે?
હા, હા.
મારે કાર્ડ કાઢવાનું છે.
તું હા. હા, એવું થોડું હ પણ એ ન કરે એને કાયમ દાળ વાળી એને કાંઈ હોઈ નહીં ઈ કાઈ. કે નમ હોય કે અડીક ઘડી હોય તો હું પણ ભલે નઈ આપડે અ ટાઈમ મોટો કરવા આવ છે તો લઈ ને સાડા આવ મહિને.
કેયા.
તો હું કે મેં લખાવ છે ભલે મારે બધા કક્લાસિસ સે ને કોઈ હા આ હા એટલે એમજ ને? એ જાગું પછી મને બેસે થિયરી મારે લખવી છે. હવ. પછી હા પૂરું થઈ જાય ને પછી મને છોકરા થઈ જાય ને હું અહીં આવી ને ઓલું
હલો.
હાલો.
બોલો ને. હાલો.
આજો હેય.
અઠ
એક મિનિટ રહીશ અવે દસ મિનિટમાં હે એ તો કેમ ના ખતી હોય બધી બને તમાર શું તમે વાતો કરો નેટ હા ઈ વાત એવી જ વાત અમે કરીએ કારણ કે ત્યાં મેં જોયેલું હો રેકોર્ડિંગ પાસે જોય છે એ મારા ઓલા બતાવે કે નહી હા એમ લખેલું આવે છે શું કરવું નેટવર્ક ન હલો પણ નેટવર્ક જ નથી આવતું હું સાતમ આઠમ કરવાની છે સારી સાતમ આઠમ આવે ને કા પંતે બનતે રમવાનું સે હ હ હ
રમવાનું જ હોય ને
હા ઈ વાત હાચી છે કા હ અ બોવજ અમારે ઘેર અવય ને
તમે
અમાં કેરો ભાઈ
અમે આવીશ અમે આવીશ રમવા
હા આ એ
કેટલીક વાર સે સાતમ આઠમ ને
દોઢ મહિનો હવે
દોઢ મહિનો
હા હજ આપડે પાર્લરનું હાલ છે ને કેટલાક દી હાલ છે હજી હછ ત્રણ ચાર દી તો પાર્લર નું હાલશે હવે આ સરકારી લાભ સરકાર હોય તો આપડે લઈ લેવાનું
હા
એમાં લીટી પૂરી થઈ જ હા તો ઈ્યા ઉપરય જાય એમ નવી લેતી આવે કશે હા હા એમ એમ
હલો
તો તો હવે આજ ન દિવસ આ ઓલું હોય તો તો થોડું ત્રણ કલાક થાય થાય થાય ને
હાલો
હલો
કેટલા દિવસ આવવાનું છે હવે
હજી ત્રણ ચાર દીકે
ત્રણ ચાર દી
આપડે મહિના ઉપર તો થઈ ગયું દસ તારીખે ચાલુ કર્યું તું એ આ દસે એક મહિનો ને પાસે એક મહિનો દસ દિવસ થયા આજે એકવી થઈ ને હા
શું આવીશુ જેટલા દિવસ આવવાનૂ એટલા દિવસ
હા હા આમે વરસાદ નું શું કામ છે.
હા વરસાદનુ જ કાઈ જવાનું ન હોય.
હા
કાયમ આરતી નિકળો
હા
એતા ગુરુ શુક્ર માં પૂરું થઇ જાય હા
હા
બું શું કરું થઈ
એવું છે.
હા ગુરુ શુક્રમાં